કેમ છો મજામાં
હા મજામાં તમે કેમ છો
બસ મજામાં તમને ખબર છે અમે તો કાલે ફરવા જવાના છીએ
અચ્છા ક્યાં જવાના છો તમે
તમને તો ખબર જ છે કે આપણા ગુજરાતમાં એક ખૂબ જ ફેમસ જગ્યા આવેલી છે સ્ટેચ્યુ ઓફ યુનિટી
હા ધ્યાન છે ખુબ જ સારી જગ્યા છે
ખૂબ સરસ જગ્યાએ સ્ટેચ્યુ ઓફ યુનિટી જે આપણા જે આપણે સરદાર વલ્લભભાઈ પટેલની ત્યાં ખૂબ જાણીતું સ્ટેચ્યુ છે એમનું અને ત્યાં લગભગ ગુજરાતમાંથી નહીં પણ ભારતમાંથી અને ભારત બહારથી પણ લોકો આ સ્થળની મુલાકાત લેવા આવે છે.
અચ્છા સાચી વાત છે તો એટલું મસ્ત છે ને એ જે સરદાર વલ્લભભાઈની જે એ બનાવ્યું છે સ્ટેચ્યુ ઓફ યુનિટી તે આખા ભારતમાં સૌથી લાંબી છે એક જ સ્ટેચ્યુ છે જે એ છે.
બિલકુલ બિલકુલ તમે જે વાત કરી કે જે ભારતની બહાર જ આપી યુ એસમાં જે સ્ટેચ્યુ ઓફ લિબર્ટી છે એને એ સ્ટેચ્યુ ઓફ લિબર્ટીને પણ ઝાંખું પાડે એવી આ સ્ટેચ્યુ ઓફ લયુનિટી જગ્યા છે આ આના વિશે આપ શું કહેશો સાચી વાત છે બિલકુલ.
સાચી વાત છે બિલકુલ સાચી વાત છે. આ ઈમારત એટલી મોટી છે કે એની પૂછો ના વાત એમાં બધા લોકોથી અંદર જવાય અને જોવાય એવી બી વ્યવસ્થા એ લોકો એ કરી છે પછી આજ સ્ટચ્યુ ઓફ યુનિટી છે તે એક નદીના કિનારે બનેલું છે એટલે એ ખુબ જ સારી વાત છે કે સ્ટેચ્યુ સાથે સાથે એ નદીનું બી ખુબ ધ્યાન રખાય છે બીજી વસ્તુ એ કેવું છે કે ગુજરાતમાં આપણે જવા માટે એટલા બધા સ્થળ છે હિસ્તોરિક છે બધા નવા બન્યા છે કે પૂછો ન વાત.
બિલકુલ સો ટકાની વાત કરી તમે અમદાવાદ બાજુ જાઓ તો અમદાવાદમાં કાકરે તડાવ છે પછી રિવરફ્રન્ટ છે એવા બ બી સ્થાળો જાણીતા છે.
સાચી વાત છે ત્યાં બધા એટલા બધા સ્થળો બની ગયા છે આજકાલ ગુજરાતમાં કેને બધા એટલા જાણીતા બી થઈ ગયા છે કે ત્યાં જઈએ તો આપડું એકદમ મજા આવી જાય અને ગુજરાત એક એવું સ્ટેટ છે જ્યાં સૌથી વધારે યુનિક વસ્તુ જોવા મળે છે જેમ કે આયન પિલર છે બીજી બધી ઘણી બધી વસ્તુ છે તેવી રીતે આગ્રામાં જોઈએ તો આપણે અ તાજમહેલ છે ફક્ત ગુજરાત નહી આખો ભારત દેશમાં જટલા બધા આપડા ફરવા જેવી જગ્યા છે.
બિલકુલ સો ટકા છે અને એ આપણો આપણે ધાર્મિક સ્થળોની વાત કરીએ તો પણ એમ એ ધાર્મિક સ્થળોની બી ખૂબ મહહિતમા છે જેમ કે તમે જુઓ કે આપણા જૈન ધર્મોનું જે એકદમ ખૂબ જ જાણીતું જે છે તીર્થધામ છે પાલીથણા એની વાત કરીએ તો પાલટણામાં આપણા જૈન ધર્મો અને આપણા જે પ્રથમ જેખ તીર્થંકર જે આ આદિનાથ ભગવાનની ખૂબ સરસ મજાની પ્રતિમાતા બનાવેલી છે ત્યાં લોકો વર્ષમાં એક વાર ત્યાં લોકો યાત્રા કરે જ છે અને ત્યાંનો મહિમા ખૂબ જાણીતો છે અને તમે જુઓ તો લગભગ ચારથી પાંચ ત્યારે પગેથ ચઢડીને ઉપર ડુંગર ચડીને આપે લોકો જાયાત્રા કરે છે અને ત્યાંનો મહિમા ખૂબ સારો છે.
સાચી વાત છે પાલીતાણા તો છે જ સાથે સાથે શંખેશ્વર છે એવા બધા બીજા ઘણા બધા તીર્થ સ્થળો છે જ્યાં આવી રીતે આતા સાકતા હોય છે ભગવાનની.
બિલકુલ અને બીજા વાત કરીએ તો અંબાજી છે પાવાગઢ છે એવા બી ઘણાં બધા ધાર્મિક સ્થળો છે એ ઉપરાંત આપણે સરસ મજાનું એવું વાત કરીએ જેમ જેમ જેનાથી આપણે પ્રકૃતિનો આનંદ મળે એવું છે આપણું ગુજરાતનું સાપુતારા સાપુતારાની વાત કરીએ તો ત્યાં તો તમે જુઓ કે ભાઈ સાપુતારા એ ઓલ ઇન્ડિયામાંથી બધા જ ફરવા આવે છે અને તમે જુઓ કે ત્યાં બધા જ તહેવારની ઉજવણી ખૂબ સરસ રીતે અને ખૂબ જ ધૂમધામથી થાય છે સાપુતારા એક એવું સ્થળ છે કે જ્યાં તમને જુઓ કે ત્યાં તમને સરસ મજની પ્રકૃતિનો આનંદ મળે તમને બારે મહિના તમે ત્યાં ઠંડક જોવા મળે ત્યાં નવા નવા હિલ સ્ટેશનને બધું આવેલું છે એના વિશે તમને જાણ
સાચી વાત છે જાણકારી તો ખુબ જ છે કારણ કે અમે જયારે બી કેમ્પમાં જઈએ ત્યારે અમારા સર અમને ત્યાં સાપુતારા લઈ જતા હોય છે ને એ એટલી ખુબ સારી જગ્યા છે ત્યાં સનરાઈઝ પોઈન્ટ છે પછી ત્યાં ઘણી બધી હોટલો છે જેનો સવારનો વ્યૂ એટલે એટલો મસ્ત આવે છે કે સીધું બાલ્કની માંથી આપણને સૂરજ ઉગતો હોય એવું લાગે છે ત્યાં પેરાગ્લાઈડિંગ પણ છે ત્યાં એટલા ઉચા ઉચા પહાડો છે એના રસ્તા પણ એટલા ખુબ સારા છે કે આપણને બસ એવું થઈ જાય કે હા શાકટલો મસ્ત જગ્યાએ આવી ગયા આપડે.
બિલકુલ સાપુતારા ઉપરાંત તમને વાત કરો તો નવસારીમાં એક સરસ મજાનું જગ્યા છે દાંડી બીચ દાંડી બીચ એ ખૂબ જ જાણીતી જગ્યા છે તણ કે ત્યાં આપણને ઐતિહાસિક બી સ્થળ છે અનેને આપણને સરસ મજાનો આપણને આનંદ બી બને પ્રકૃતિનો ઐતિહાસિક એ જ રીતે કે ત્યાં મહાત્મા ગાંધીની આખી મૂર્તિ બનાવેલી છે સરસ મજાની અને ત્યાં તમે જુઓ કે જ્યારે તમને કદાચ ભણવામાં આવ્યું હશે કે જ્યારે દાંડી કોૂચની યાત્રા થયેલી હતી ત્યારે ગાંધીજી અહીંયા દાંડી દાંડી જેના દરિયા કિનારે આવીને એમને જે પેલું મીઠાણ એમને જે આપણે મીઠા છે મીઠાનો સત્યાગ્રહ કર્યો હતો તેથી દાંડી જે છે એ મહાત્મા ગાંધી જે જ્યાં આવેલા હતા એમના માટે દાંડી બી જાણીતું થયું છે દાંડી લગભગ હમણાં એવી જગ્યા છે કે જ્યાં તમને મહાત્મા ગાંધીના કૂ ઇતિહાસ તમને વાંચવા મળે. અને ઘણી બધી જે છે એ દાંડીમાં ખૂબ જાણીતી જગ્યા છે એ ઉપરાંત દાંડીમાં સરસ મજાનો સરસ મજાનો મસ્ત બીચ બી આવેલો છે જેના પર તમે દરિયામાં તમે અંદર સરસ મજાનો આનંદ લઈ શકો નાના ચોકરા કળ પાણીમાં રમવું હોય ચોકચારોને ત્યાં એટલા સરસ મજાના મોજાનું બધું ઉછડ થરારસ ત બહુ મ મજા આવે ડાંગી બીચ પર. તમે એક વાર તમે જાઓ ને ત બહુ બહુ તમને આનંદ મલે.
સાચી વાત છે ગાંધીજીની તમે વાત કરી ત્યારે મને યાદ આવ્યું હતું સાબરમતી આશ્રમથી એમણે એ વસ્તુ ચાલુ કરી હતી કે જે દાંડી સુધી મીડિયાના સત્યાગ્રહ માટે આવ્યા હતા એમની એ સત્યાગ્રહ એના માટે હતો કે જયારે બ્રિટિશ લોકો આપડા જ ઉગાડીને એનો ટેક્સ કરતા હતા એટ ત્યારે જયારે ગાંધીજી ની આ બધી વસ્તુ હતી તેના માટે મ્યુઝિયમ બનાવ્યું છે અને સાબરમતીમાં જો તમે જુવ તો ગાંધીજી નું ઘર છે પુસ્તક છે કપડાં છે એમની નાનામાં નાની વસ્તુથી લઈને મોટામાં મોટી વસ્તુ સુધી બધું જ પ્રિઝર્વ કરવામાં આવ્યું છે ઇવન જ્યાં એમને મારી નાખવામાં આવ્યા હતા ઘોડીથી તે બી તે જગ્યા પણ ખૂબ સારી રીતે પ્રિઝર્વ કરી છે એટલે એમ જોવા જઈએ તો આપણે હિસ્ટોરિક તો ઘણી બધી વસ્તુ છે સાથે સાથે આપણે ત્યાં ગુજરાતમાં અ અત્યારે અ બધા મંદિરોનું બી અ બધું ઉદ્ઘાટન થાય છે તમે જોુવઓ તો દ્વારકામાં પણ અ કૃષ્ણ ભગવાનનું ઘણું મસ્ત મંદિર બનાવ્યું છે અને એ આખો એરિયા પણ સારો કર્યો છે. એટલે એ આપણા ધાર્મિક સ્થળો પણ હવે ટુરિસ્ટ સ્થળો બની ગયા છે કે ત્યાં એટલું બધું સારું ડેવલપમેન્ટ કરે છે કે ગુજરાતમાં એટલા બધા ટુરિસ્ટ પ્લેસ થઈ ગયા છે કે પૂછો ન વાત
બિલકુલ અને ટુરિસ્ટ ધાર્મિક સ્થારક ટુરિસ્ટની વાત કરએ તો મને જ જગયા યાદ આવી છે પાવાગઢ પાવાગઢ એક એવી જગ્યા છે જ્યાં તરફમાંનું અંબા માતાનું મંદિર આવેલું છે ત્યાં લ લગભગ એવી સુવિધા છે કે હવે કદાચ કોઈને ચઢવામાં તકલીફ પડતી હોય તો એના માટે રો હોય એ લોકો રોપેમાં અંદર જઈને ઉપર જઈને યાત્રા કરી શકે છે રોપવેમાં એ લોકો આપણને સરસ મજાનો બેસીને યાત્રા કરી શકે છે અને બીજું કે ત્યાં બીજું એક મંદિર છે અંબાજી અંબાજી બી ખો સરસ મજા મંદિર જે હિમત પાસે આવેલું છે અને બી જુબી એક તમને વાત કરુ કે આપણા જૈન ધર્મનું ખૂબ જ સરસ મજાનું જે મંદિર એ મવડી બાજુ મહડીની અંદર આવેલું છે ઘંટાકરણ મહાવીર સ્વામીનું મંદિર છે. ત્યાં વરસમાં એક વાર જવું જ અને ત્યાંગળે એવું કહેવાય છે. એ એની કારણે એવી માન્યતા છે અને એવું કહેવાય બી છે ત્યાં કે તમે એ મંદિરમાં તમે ત્યાં જાઓ અનેટ તમે જે ઈચ્છા રાખો ત્યાં મોડીમાં જઈને એ ઈચ્છા તમારી સોએ સો ટકા પૂરી થાય છે. થાય છે ને થાય જ છે.
તમારો અવાજ નથી આવતો બરાબર તમારો અવાજ બરાબર નથી આવતો તમારો
હેલો હા ત મે જે વાત કરી કે ઘંટાકરમાં આવેલી જે મૂર્તિ છે મેં એવું સાંભળ્યું છે કે આખી મૂર્તિ સોનાથી બનેલી છે અને એ ખુબ જ વર્ષો જૂની મૂરડી છે અને મુરડીમાં એ જે આવેલું છે તે મૂર્તિ ખુબ જૂની છે ખૂબ પ્રાચીન છે અને ખૂબ શક્તિશાળી છે એવું કહેવામાં આવે છે કે તમે ત્યાં જઈને જે પણ વિષ માંગો ને એકદમ શ્રદ્ધાથી માંગ્યો હો તો એ પૂરી જરૂર થાય છે બીજી વસ્તુ એ કે ગુજરાતમાં આપણને ઘણી બધી જગ્યા એ જોવા મળે છે કે નાની નાની ટુરિસ્ટ પ્લેસ ખોલી છે કે વલસાડમાં બી તિથલ બીચ છે તો તેની સાથે સ્વામિનારાયણ મંદિર છે બીજી સાઈડ સાંઈડ બાબાનું મંદિર છે આખું બીચ છે ત્યાં ત્યાં ઘણી બધી હોટલો છે એટલે ત્યાં તમે જાઓ તો આખો દિવસ એમ નીકળી જાય ત્યાં સુધી તમને ખબર જ ના પડે
બિલકુલ તમે વાત કરીએ વલસાડનું તિર્થલ બીચ તો હું તો વલસાડના તિર્થલ બીચ પર તો હું એક બે વખત ત્યાં અહીંયા આવી ગયો છું કે ત્યાં ત્યાં એટલી મજા આવે તિર્થલ બીચ પર તમે ગયા હોય એ મસ્ત નાના છોકરાઓને લઈ લે તો નાના છોકરાઓ પણ ત્યાં ખૂબ સરસ રીતે એન્જોય કરે છે. તમે વાત કરી સા સ્વામિનારાયણનું મંદિર તો એ પણ ખૂબ સરસ મંદિર છે અને ત્યાં સરસ મજાની મૂર્તિ જે છે ભગવાનની બનાવેલી છે અને આ ઉપરાંત ઘણા બધા સ્થળો જે છે જેના વિશે આપણે વાત કરવા બેસીએ તો આપણ તો કલાકો ક્યાં નીકળી જાય ખબર નથી પડતી પણ આપણી પાસે સમયનો અભાવ છે એટલે એમ તો ઘણા બધા સ્થળો જોવાયેલા છે અને બીજું કે પ્રવાસનું એક મહત્ત્વ એવું છે કે ભાઈ તમે કદાચ કદાચ કોઈ કામથી તમે કંટાળી ગયા હોય અથવા તમારું માઇન્ડ ફ્રેશ કરવું હોય તો તમે વરષમાં એક પણ તમે કોઈ સરસ મજાનો લાંબો પ્રવાસ કરી દો તો તમારો તમને એક આનંદ પણ મળે તમને કદાચ નવી નવી વસ્તુઓ જોવાની મજા પણ આવે તમને એના વિશે જાણવા પણ મળે અને બીજું કે તમારો બધો જ થાક ઉતરી જાય એટલે મોસ્ટ ઓફ બધા દિવાળીમાં જે છે પ્રજાઓમાં લોકો નાના નાના પ્રવાસ જે છે એ ગોઠવતા હોય છે અને આ બધા સ્થળો વિશે જે છે તમારી પાસેથી ખૂબ સારી માહિતી મળી અમને હ
હલો